હ
હલો
હા શરણ ભાઈ મારો અવાજ આવે છે.
હા તમારો આવે છે હો ધવલભાઈ. હ મજામાં. તમે મજામાં? તમારે કેવું છે?
હા બસ અમારે એકદમ રેડી છે.
હા.
હા તો હું તને એ બાબતમાં
હા.
હું તમને એ કેવા માંગતો હતો
હમ.
કે આપડે ચક ફરવાનું પ્લાનિંગ ગોઠવીયએ. હા તો મને એક ગિરનાર વિશે થોડીક માહિતી આપો એમાં શું શું ફરવા લાયક છે. તે
ગિરમાર ગિરનારમાં જો પેલા તો આપે ગિરનાર જશું એ સારું રૂમ બૂમ રૂમ બૂમ રાખીશું
હમ
આપે કોણ કોણ જશું ખબર હશે ને સાત જણ તું છે હું છું ચીન વિશા- -
હા
બે ત્રણ બીજા ભાઈ બંધો એમ કરીને ગાડી તાર વાળી લઈ લેશુ.
થોડીક ઝડપી માહિતી આપો.
એટલે એમાં શું કેવાય ખબર પાવડી ઉપર સ્ડી છે પ ફટાફટ આપડે ઉપર જશ. જો ઉપર જઈને જબર મસ્ત વાતાવરણ જોશું અને બધું એવું કરીશું.
હમ.
પર્વતું પર જશું અને શેર વાઘ બધું જોઈશું.
હા.
બીજુ કો અલગ અલગ પક્ષીઓ હોલા ચકલીઓ એવું પણ બધું કેવું જોવા મળશે.
હા તો મો એક એક એક બીજો ફરવા લાયક ત્યાં સ્થળ આવેલું છે. તેની બાજુમાં દ્વારકા નું મંદિર આવેલું છે. તો કઈ વાંધો નઈ ત્યાં ગિરનાર જઈ ને જો આપડે દ્વારકા જશું જો ગિરનાર માં થી સારી એવી બસ પકડશું કે જ એ દ્વારકા જતી હોય તે દ્વારકા જઈને જો આપડે સારું મસ્ત ધર્મશાળા રાખશું ધર્મશાળામાં રહીને ત્યાં અસલ બે એકબીજી આપણેે વધુ સામાન હશે ત્યાં મૂકીને આપડણે ફ્રેશ થઈ જશું ત્યાંને હશુ પણ ત્યાં એક મસ્ત ગુમતે કા આવેલો છે જે દ્વારકાની મંદિર ની બાજુ માં ત્યાં એક ગુમતી કાંઠ આવેલો છે ત્યાં પણ આપડે સ્નાન કરીશું ત્યાં નાસું પછ ત્યાં એની આગળ એક દ દરિયો આવેલો છે ત્યાં પણ આપણે જાશું ફરશું ત્યાં ત્યાં ફરીને જે દ્વારકા મંદિર નો જે ગેટ ખોલવાનો ટાઈમ હશે ને ત્યાર આટલી આપડી મજા કરીને આપડે પણ આવતા રે શું જેમ કે આપડે દ્વારકાધીશ ના દર્શન થઈ જાય એમને આપ ત્યાં દર્શન કરવા તો થઈ જાય ને આપડણે ત્યાં મંદિર માં ફરવાલાયક જે વસ્તુ છે તે પણ આપણા આ જોઈ શકે આ ને જેમ કે આપણે આ સોમનાથ ત્યાં આવેલું છે પણ સોમનાથની મને થોડીક તમે જાણકારી આપો ત્યાં શું શું ફરવા લાયક છે.
સોમનાથમાં જો આપડે સિંહને એવું જોવાનું છે બધું.
હા.
બીધું બધું ઘણું બધું જોવાનું છે સોમનાથમાં પણ મંદિર આવેલું છે. એમાં અલગ અલગ બધું છે જોવાનું. દરિયો છે બધું છે. એટલે આપડે શું પેલા ઓળિયામાં બેસું ઓળી બોટ બોટ કેવાય ને એમાં બેસ નું સ્ટીમર માં જ્યસુ આમ આમ ટી એ થી સીધું પાકિસ્તાનની બોર્ડર ની બધું આવેલું છે બોર્ડર માં આપડે એ પાકિસ્તાન બાજુ જ છુ અને બંદુક બંદુક બધું લઈ ને જશું એટલે કોઈ હમલો બુમલો થાય નહી એટલે એટલે જેમ કે આપડેમ બ બંદૂક ચલાવતા તો આવડે ને.
હા.
હા એટલે. એટલે તમે બધું આમ થોડુંમ સેફ્ટીમાં આવજો અને આપડે બીજે અમે ઇકા પાકિસ્તાન એ બધે જશું વિઝા બીઝા આપડે રહી આપણો બંને ને હા એટલે.
હા તો હું તમને એક માહિતી આપું જેમ કે ત્યાં એક ગીરના તમે મને જે માહિતી આપી એના વિશે હું તમને થોડીક ચર્ચામાં માહિતી આપું. જેમ કે ત્યાં એક એવું મંદિર આવેલું છે જે પ પહાડ ની અંદર જે એક મોટો પાંખ પાખર આવેલો છે પાખર ની ઉપર એક આ એવું મંદિર આવેલું છે જે જેમનું નામ છે ગુરુદત્તાશ્રીનું તો ત્યાં એક કામ કહેવામાં આવે છે. ત્યાં મસ્ત સીડીઓ એક નવ હજાર નવસો નવ્વાણું ત્યાં એક દસ હજાર ફૂટ થી સીડીઓ આવેલી છે. ત્યા આપણે ચોમાસાની અંદર જઈએે ને ત્યારે મસ્ત એવું વાતાવરણ ત્યાં વાદળો જેમ કે અલગ અલગ રીતે ફરવાની મજા આવે એ બ બિલકુલ સારી જ હોય છે. જેમ કે હાલના આપડે સમયમાં જઈએ ને હા ફોટા પાડીએ જેમ કે આપડણે સારા ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરીએ જેમ કે બીજા લોકો જ પાડે તો પણ એ પણ લોકો જાય કે ના કે વસ્તુ ફરવા લાયક છે. ત્યાં જયા જેવું છે, પણ આપડે ચલો આ જેમ કે આ મિત્રો મોજ કરે એવી આપણેે પણ મોજ કરી આપણેે બધા મિત્રો જઈએ એવી રીતે તે અલગ અલગ જોય ત્યાં બાપ એક બાપજી ત્યાં આવેલા છે, તેમનું પણ દર્શન હોય અને ત્યાં મોટું મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં પણ તેમને દર્શય જેમ કે અલગ અલગ રીતે ત્યાં પ્રાણી સંગ્રહાલયે પણ ત્યાં ગિરનારની નીચે પણ તે આવેલું છે, તે ગિરનારને જ એવું આવેલું છે જેમ કે અલગ અલગ રીતે સ્વીકારી શકીએ હા તો મને એક હ એવું એક મંદિર આવેલું છે, જેમ કે નખંગ ધામ પેપડું તેમને એક મન ભાવકાર એક ઇતિહાસ થોડોક મને જણાવો ને?
એટલે પેપરમાં એક એક મંદિર ના એઈ તમે તમે ઇતિહાસ જણાવો?
હા તો તમે મને થોડીક વિશેષતા થોડીક બીજી ચર્ચા આપ મને આપ
એટલે અમે એમાં ગિરનાર અમે એક વખત ગયા હતા પ્રવાસમાં ઈ એમ એ રો કવાના હતા પણ એ દિવાળી ઉપ દિવાળી ઉપ અમે ટેટા પેટા બધું ફોડ્યું હતું
હા.
એટલે અમારા પછી સાહેબ ને બધા ને એ બાજુમા હતાને એને બેને બધાને
હા.
હા એટલે પછી પછી સવારમાં અમે ગિરનાર ચડ્યા અને ગિરનારમાં બોવ મજા કરી એમાં અમે ડૂંડ ફાટે ઘણીક બેગ્રાઉન્ડનુ તો બસ વાયરો જ છે એમને વાવાઝોડા જેવું છે, એટલે કુદરતી છે, એટલે એટલે પછી અમે જે લૂટફાંટ કરીને અમે ઘણી બધી ચોરી બધું એવું બધું કરીયુ હતું
હા હા
હાલો હાલો આવાજ આવી રહ્યો છે. હા. એટલે પછી અમે મજા આયગીતી એક અમારા ધવલ ભાઈ હતા ને ઈ ત્યાં એ આપેલું આવે ને સ્ટેન્ડ આવે આપડે ફોન મુકવાનું ઈ પણ એ લાવી લાવી દીધું તું
હા.
એટલે એ મોટામ ગુંડા જેવા હતા ચોરબો એટલે બધી રીતે ચાલાક હતા એ એ એનામાં બધય ફિલિંગ બધું બધું એટલે એ બધું કરી શકે એનામાં એવી કલા છે, ગમે તે એક્સપ જેડ કરી એટલે ગિરનાર ગિરનારમાં એવું સ્થળો જોવા લાયક છે. ઉપર જશુ તો હા પેલા કધાડા આવે ને કધાડા પણ જોવા મળે સામાન લઇને આવતા હોય જતા હોય હું પછી તમે હવે નકળ વિશે કો
હા હું અમારા એક ત્યાં અમારું જે ગામ આવેલું છે, જેથી આપડું ગામ છે. જે અમારો એવો આવકારે એવો ઇતિહાસ ગોઠવવામાં આવ્યો છે, જે સાડા સાતસો વર્ષ જૂનું અમારું મંદિર કહેવામાં આવે છે. એ જુના મંદિરની અંદર જે પેલા ભગવાનો કે બ બગદર પહેરીને તે લડતા
હા.
ભગદર પહેરીને લડતા એમનું યુદ્ધ કરતા એમ કે એવી એવા જ પ્રકારમાં અ મારે અમારી એવી સ્થિતિ જેમ કે અમારા જે બાજુ ના ગામમાં એક ગામ આવેલું છે તે મુડેઠા ગામ છે, મુડેઠા ગામ ના બધા લો એવા અડીખમને તે રાઠોડો આવેલા છે, જેમ કે ખાસ કરીને કે આપડું ગામમાં એમની બેન આવતી બેન બેન આવતી એટલે એમને ચુંદડી ઉઢા ઉઢાડેલી છે, જેમ હાલ હાલ એ ઇતિહાસ પ્રમાણે હું કહું છું, કે જે હાલ દર દિવાળી જે દર ભાઈબીજનો મેળો કહેવામાં આવે છે, એ પણ તેમનું બગજર પહેરીને અને સારી મોટા પ્રમાણમાં અ હજારો બારસો જેવી ઘોડીઓ અમારા ગામમાં પણ એ લઈને આવે છે, જેમ ગામને આગળ પાછળ જે પારટીઓ મરાવે છે, પારટીઓ મરાઈને નખમ ભગવાન ના દર્શન કરે છે જેમ કે દર્શન કરીને જે રાત રોકાય છે, ફેર સવાર માં દર્શન કરાવીને. રિટર્ન જાય છે, ત્યાં મુડેઠા ની અંદર પણ ઘોડા દોડા આવે છે, અને તેમને રેસ લગાડે છે, ને જેમ કે પારટી દો મરા આવે છે.
હા
અલગ- અલગ રીતે અમારે નેસણા માં એવી રીતે થાય છે અલગ -અલગ રીતે અમારો કાવકાર એવો ઇતિહાસ કરવામાં આવ્યો છે. જેમ કે તને થોડીક બીજી વિવિધતા હોય. એઈ મને જણાવો.
એ
એ તો જ
હેલો તમારો કોઈ બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે.
હા થોડોક વાયરા જેવો આવતું હશે.
હા એ તો એવું આમ વાતાવરણ છે, કેટલે કુદરતી રીતે એવું થતું હ છે. તમારે ત્યાં બધો વરસાદ- વરસાદ છે.
અ ના અમારે વરસાદ બીજો નહી પણ અમારે બસ હવે એ અ હમારે એવું આવવાની તૈયારી છે જેમ કે ચોમાસુ બેસી જાય ત્યારે વરસાદ અમારે આઈ જશે અને સારા પ્રમાણમાં વરસાદ આવે ત્યારે તાળાવ બીજા ભરા જશે વૃક્ષુર પણ લીલા થઈ જાય છે જેમ કે અલગ અલગ વિસ્તારમાં નથી પડ્યો પણ ત્યાં પણ થઈ જશે અને વૃક્ષો પણ લીલા થઈ જશે
હમારે અયા બે હજાર સત્તરમાં એક પુર આવ્યો હતો
હા હા
બહુ થી ખતરનાક બહ ઘણું બધું ખતરનાક હતું
હા
એટલેમાં ઘણું બધું નુકસાન કર્યું હતું ને કેટલાક અઠવાડિયા જેવું હેડ હતું
હા હા
હમ એટલે આ ફેરે આવાની સંભાવના છે એટલે એમ કે સેત ન રજો તમે
હા કઈ વાંધો નહી હવે પૂર આવશે તો પણ અ સરકારે એવી અડીખમ કે જેમ કે ર જે સારા એ ઓડિયા લઈને પણ માણસોને બચાવતા હોય છે જેમ કે માણસ એમનો જીવ ના ગુમાવી શકે હા હેલિકોપ્ટર પણ એવી સુવિધા કરવામાં આવી છે જેમ કે અંદર થી હેલિકોપ્ટર માંથી દોરડા નાખ એ દોરડા ની અંદર જે આપડે લટકી જઈએ તો પણ કઈ વાંધો ના આવે પણ એ અસલ હોય સારી રીતે એવી છે જેમ કે સરકાર જે માણસને કઈ ના થવું જોઈએ જેમ કે એ એ પ્રમાણમાં એવું વ્યક્તિ છે મોટો થઈને લોન લઈ શકે અને સારું જીવન જીવી શકે અને હપ્તા પણ ભરી શકે સારી રીતે સારી રીતે પણ એ વજ કરેતા હોય છે
હા લોન લેવી પડે જેમ કે જિંદગી માં લોન ઉપરથી બધું ચાલ હોય લોન લઈને સારો એવ બિઝનેસ બિઝનેસ ખોલી દેવાનો અને બધું સાહે એ પછી લોન તો અહી તો ફરાઈ જશે લોન તો પણ લોન લેવાની ચોક્કસ
બરોબર કઈ વાંધો નહી પણ તમારી વાત સાચી છે જેમ કે આપડણે લોન લઈ ગએ જેમ કે આપડે મોટો ધંધો ચાલુ હોય જે આગ્રહની દુકાન હોય છે જેમ કે અલગ અલગ રીતે દુકાનો પણ હોય છે પણ આપણે લોન લઈને પણ ચાલુ કરી શકીએ
હા પછી ગલત કોઈ કરવાનું ના હોય લોન લઈને કોઈ ગેમ બેેમ રમી જઈએ એવું ઓનલાઈન એવી વેબસાઇટ નહી રમવાની સારો ઉપયોગ કરવાનો લં જાય એક ઘટના હતી પંપે એકય રહેતો હતો એ ભાઈ એ ચાીસ હજાર કેંદ મે ગેમ બનાખ જદ પછી એને કાઢી નાખ્યો પપ
બરોબર
એટલે એવું એવું નહિ કરવાનું
હા વાત સાચી છે પણ એવું ના કરી શકાય જેમ કે માણસ એક સારો વ્યક્તિ કહેવામાં આવે છે જેમ કે અમુક જીવ જ જંતુને ધર્મ કરવું તે સારી કમણી કરે ધરમ કરવું પછી જેમ કે આપડે એ ઘરે સારો પ્રસંગ કર એવી રીતે પ્રસંગ કરીને આપણે જો માણસને જમાડીએ તો પણ આપણે સારું પુણ્ય મળે એવી જ રીતે આપડે સારા સારો માણસ બની શકીએ જેમ કે અલગ અલગ રીતે એવા વ્યક્તિઓ પણ હોય છે એ પણ આપણે બની શકીએ
હા વૃક્ષ વાવો પછી એવો વરસાદ વરસાદ પણ હવે વૃક્ષ ના લીધે આવતો ન બધા કાપવા બધું કરે છે ને એટલા માટે શાકપાજી ભ હું બધુંટલે